હેલ કેમ છે ભાઈ? આખરે આખરે આપણા સિમેન્ટ કોન્ક્રિટના શહેરમાં પાછા આવી ગયો કે હજુ તારું મન ગીર ગીરના જંગલમાં જ ખોવાયેલું છે.
હેલો વિવેકભાઈ, કેમ છો? શરીર તો શહેરમાં આવી ગયું છે ભાઈ પણ શ્વાસ હજુ પોતે ગામની થોડીયારી ડમરીઓમાં હિરણ નદીના કાંઠે અટવાયેલું છે. પણ તને સાચું કવને ભાઈ આ ટ્રીપ એક મોટો કટાક્ષ છે. છે.
કટાક્ષ! કેવી રીતના ભાઈ? ગીર જંગલમાં તો રિસોર્ટ અને ફાર્મ હાઉસ ઘણાં પ્રખ્યાત છે. લોકો મહિનાઓ અગાઉ બુકિંગ કરાવે છે ત્યારે ત્યાં જવા મળે છે અથવા તો ત્યાં જગ્યા મળે છે તારી સાથે તે એવું શું થયું ત્યાં કે તને આવું થાય છે?
અરે ભાઈ પેલી વાત છે ને ઓગણીસસો ત્રેસઠની પેલી અ કે જેના જેમાં અશ્વેત માણસ અને શ્વેત માણસ મકાન મલિક વચ્ચેનો વાર્તાલાપ જ્યાં માણસ એ કરતા રંગને વધુ મહત્વ અપાય છે. બસ આ બૌદ્ધે ગામનો મારો અનુભવ પણ એવો જ કટાક્ષ હતો. આપણે પ્રકૃતિના પામમાં જઈએ છીએ પણ આપણે સાથે આખું શહેર બની જઈએ.
ઓહો! તું તો આજે એકદમ ફિલોસોફર થઈ ગયો છે. માંડીને વાત કર બોદ્ધે ગામમાં એવું તો શું થયું તારી સાથે? અને ત્યાં રિસોર્ટનો અનુભવ તને કેવો રહ્યો?
તો ભાઈ સાંભળ બોદ્ધે ગામમાં અને ગીરના હદમાં અને શું મતલબ કે ગીર જંગલના સીમામાં આવે.
હ.
એક નાનકડું શાંત અને અસલી ગામડું કાચા રસ્તા, લીમડા વડલા, ઘટાધર વૃક્ષો વચ્ચે નળિયાવાળા મકાનો અને ગામના ચારો બેઠેલા ચોરે બેઠેલાં જેટલા સાવજ અને ખુમારીવાળા દૂધો હવામાં એક શાંતિ છે આપણને કાનને બેહરી કરે નઈ. પણ દોસ્ત વિડબને ત્યાં શરૂ થાય છે ત્યાં ગીર જંગલનો રિસોર્ટનો દરવાજો ખુલે છે.
એટલે? રિસોર્ટની અંદરની દુનિયા કંઈક આ ભોજડે કરતાં અલગ છે?
સાવ અલગ ભાઈ સાવ જ અલગ બાર ગોદ રે ગામની સાદાઈ અને અંદર આધુનિક હક્કો. આપણે જંગલનો અનુભવ કરવા ગયા હતાં પણ રૂમ ફાઈવ સ્ટાર હોટલ જેવી એસી મોટી ટીવી સ્ક્રીન, જંગલ વચ્ચે અને મોટું સ્વિમિંગ પૂલ. વિચાર કર વિવેકભાઈ બહાર હિરણ નદી વેહતી હોય અને માણસ કોરીવાળા પૂલમાં નાહીને ખુશ થતો હોય. આનાથી મોટો કટાક્ષ શું હોય શકે મારા ભાઈ?
હા યાર, આપણે માણસો પણ અજબ છીએ. શાંતિ શોધવા જંગલમાં જઈએ અને ત્યાં જઈને આપણે ડીજે અથવા તો ત્યાંનું લોકલ સંગીત છે એ બધું માણીને આવીએ છીએ. અને પછી આપણે એમ કહીએ છીએ કે અમે પ્રકૃતિમાં હતા આપણે ખરેખર પ્રકૃતિને માણતા નથી એને આપણે હેરાન કરવા જઈએ છીએ મને તો એવું લાગે છે.
હા ભાઈ એવું જ છે બરાબર એવું જ, રાત્રે કેમ પહેલું આયોજન હતું? એમાં એક નિરવ શાંતિમાં જંગલનો અવાજ સાંભળવો. અને તમારના અવાજને રાતવાસ કરતાં પક્ષીઓનું કલરવ પણ ત્યાં તો પ્રવાસ મોબાઈલ પર મોટા અવાજે ગીતો વગાડે. તેથી અ ગીતો ચાલુ થઈ જા. પીઝા ઓર્ડર કરવાની જીદ કરતા હતા મેનેજર હત ભાઈ અહીંયા આસપાસ સાવલજી ઘણા સંભળાય છે ફ તો મેનેજર આસીને કહ્યું સાહેબ આ પ્રવાસનું ઘોંઘાટ બંધ થાય ને તો અવાજ જાણવાની હિંમત કરે ને
હા ગજબ કહેવાયયો ભાઈ તો આપણે પછી ત્યાં ભોજનમાં શું હતું પીઝા કે આપણું કાઠિયાવાડી આવ્યું હતું? તમે શું જમ્યા હતા પછી ત્યાં?
ના ના જમવાનું તો એકદમ શુદ્ધ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી જ હતું બાજરાના રોટલા, રીંગણાનો ઓળ, લસણ ચટણી અને વલો એની છાસ પોતે ગામ સ્થાનિક લોકો રસોઈ બનાવતા હતા. એમના હાથમાં જ મીઠા છે અને જાદુ હતું. શહેર કોઈ મોગી રોયલ રેસ્ટોરન્ટ નથી જતી વખતે પેલા બે કુલામાં આવતો ધુમાડની સુગોધ હા બસ એક જ જગ્યા એવી હતી જયા મને લાગ્યું કે હું ખરેખર મા છે,
ભાઈ તમારી વાત સાંભળીને પણ મને પણ મોમાં પાણી આવી ગયું. અને સફારીનું શું થયું રાજા ના દર્શન થયા કે નહી જંગલનો એટલી રોમાંચ અનુભવ્યો કે એ અનુભવ માણવાનો તમારે બાકી રહી ગયો?
સફારીની વાત તો શું કરું યાર પણ જે અમે જે ફારમ હાઉસ રોકાણા હતા તો ફાર્મ હાઉસ વાળા ભાઈ અને આજુબાજુના લોકો પણ એવું કેતા કે . છો.
હમ છે તો પછી સફારીમાં ગયા તા?
ના ભાઈ સફારીમાં નતા ગયા સફારીમાં જવાનો ટાઈમ નતો અમારી પાસે
હા અમે ગયા ત્યારે તો અમે અ સવારે સાડા પાંચ વાગ્યે ખુલ્લી જીપ્સીમાં સફારી માગયા હતા. ભોતદેના કાચા રસ્તેથી જીપસી જંગલ તરફ વળી સવારનું ઝાકર માટીની ભીની સુગંધ હવામાં એક જાતની ઠંડક પ્રસરી ગઈ હતી. બધો જ અનુભવ ખૂબ જ અનુ અદભુત હતો પણ જે, સિવાય મારી સાથે બેઠેલા લોકો જંગલ જોવા કરતા પોતાના કેમેરાના લેન્સ સેટ વ્યવસ્થ હતા. જંગલને આંખોથી માણવાને બદલે લોકો અત્યારે સ્ક્રીનમાં કેપ્ચર કરવા, વધારે આધુનિક બીમારી છે આ બધી.
સાચી વાત છે ભાઈ. આપણે વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઈ ગયા છેએ ને કે વાસ્તવિકતા અને પર્ચદ ભુલે ગયા છે. તો શું તમે ત્યારે સિંહ ત્યારે તમે જોયો હતો?
અમે લગભગ એક બે કલાક સુધી જંગલના ઊંડાણમાં ફર્યા. અચાનક ડ્રાઈવરે જીપ્સી ઉભી રાખી દીધી અને આંગળી ચીંધી. સામે એક મોટો ખુલ્લો વિસ્તાર હતો અને ત્યાં એકદમ સહી અંદાજમાં સોનેરી ચામડી પર પડતા સોનેરી કિરણો, એ બધું અમને બતાવ્યું. પછી એને એમને કીધું કે જોઓ દાદા મથથો સાવ જ બેઠો હતો ત્યાં. રાજુ એ દૃશ્ય જોઈને મારતો શ્વાસ થંભી ગયા. એની આંખોમાં જે ગર્વ અને ખુમારી અને શાંતિ હતી. એ જોઈને મને સમજાવ્યું કે આ જંગલ અસ્લી માલિક કોણ છે? એ આપણને જોઈ રહ્યો હતો પણ એ નજરમાં કોઈ ડર નતો. તો બસ એક બેપવાહી હતી. જાયા કેતા હોય કે આવા મૂખ માયસો માયા ઘયમાં તમારુ શું કામ છે?
હા વવતર રુવાટા ઊભુ કરી દે, એવું વર્ણન કર્યું ભાઈ તે તો. એક ક્ષણ તો ખરી જીવનભર યાદ રહે એવી જ રહેશે. આપડે જોવા ગ્યા તા હતા પણ અમને ત્યારે જોવા ન મળ્યો. મતલબ કે અમે રિસોટમાં જવું કઈ ને પાછા આવી ગીયા તા.
હા મતલબ, તમે ખાલી પ્રકૃતિ માણી પણ જંગલના રાજા દસન કયવા ના ગયા.
હા.
હા પણ એક ક્સણની મજા પેલાં કેમેરાની ક્લિક ક્લિક અવાજોએ બગાયી નાખી. માણસ પ્રકુતિને સન્માન આપવાનું ભૂલી ગયો છે. આપણે ત્યાં મહેમાન બનીને ગીયા તા પણ વર્તન માલિક જેવું કરતા હતા. સોયંકાની કવિતાની જેમજ જ્યાં મૂળ વસ્તુ કરતાં બાહ્ય દેખ ખાવ વધુ મહત્વના બની ગીયા છે. અત્યારે માયસોને પોતે ત્યાં જાય છે તો એ પ્રકૃતિ માણવીની નથી પણ બધાને કેમેયા મોબાઈલ આ બધામાં ફોટોઝ અને વિડીયોઝ જ બધાને ક્લિક કયવા છે.
તારી વાત સો ટકા ચાછી છે ભાય. રિસોર્ટ ના સુવિધાઓ અને જંગલની સગાઈ વચ્ચે વિરોધાભાસ ખરેખર વિચારવા જેવો છે. લોકો સ્ભાવ કેવો લા
ગામના લોકો એકદમ પ્રેમાળ અને નિખાલાસ હતા. બધા આપને મહેમાનની જેમ સાચવે. અને આપને લાગે નઈ કે આપડે કોઈ રિસોટમાં અથવા ફામમા રોકાવા ગીયા છે. મેં સાંજે રિસોટની બહાર નીક ક્ળીને ગામમાં લટાર મારી હતી, તે કૃત માલધારી કાકા સાથે વાત થઈ. મે એમને પૂછ્યું, બાપા તમને અહીં સિંહ નો ડર નથી લાગતો? એમને હસીને જવાબ આપ્યો એ માયા મગજમાં છપાઈ ગીયો. એમને કહ્યું, દીકરા હાવત તો અમાયો પાડોશી છે. ડર તો અમને આ શહેયથી આવતા માયસોથી લાગે છે. જે અમાયા જંગલની શાંતિ છીનવી રહ્યા છે.
બાપ રે! આતો બોઉ મોટી વાય કઈ દીધી એમણે. એક જ વાક્યમાં આધુનિક વિકાસની પોલ ખોલી નાયખી ભઈ.
હા ભાઈ. ગીર જંગલ, રિસોટ અને બૌદ્ધ ગામની આ ટ્રીપ મને ઘણું શીખવ્યું. આપણે પ્રકૃતિને બચ્ચાવવાના નામે જે ઈકો ટુરિઝમ ચલાવીએ છીએ. એ ઘણી વાર પ્રકૃતિમાં તે જ સૌથી મોટો ખતયો બની જાય છે. રિસોટની આલિસાન પથ્થારીમાં મને ઊંઘ નોતી આવતી, પણ સવારે જ્યારે મેં ગામના ચોરે ખાટલા પર બેસીને ચા પીધી. ત્યાયે મને સાચા સુખનો અનુભવ થિયો કે પ્રકૃતિને માણવી એ રૂમમાં બંધ થઈને બેસવું એ ન થી, પ્રકૃતિને માણવી એ તમારે ખુલ્લામાં બેસી અને એની મજા માણવા જેવી છે.
તારી આત્મ ખોદ સન્માન રેય છે ભાઈ. તે જંગલ જ નહીં પણ માણસની ધમતી માનસિકતા પણ નજીક થી જોઈ. અવે ક્યારેક હું પણ તારી સાથે આવીસ. પણ આપણેે કોઈ રિસોટમાં ની બોદ્ધે ગામના કોઈ કાચા મકાનમાં જ રહીશું. કારણ કે અમે જયારે ગીયા તા, તો અમારે થોડુંક ખરાબ એક્સપિરિયન્સ રીયો તો. ફા ફાર્મ હાઉસમાં રિસોર્ટમાં એટલે
ઓકે ચોક્કસ ભાઈ. આપણે જે ફાર્મમાં અથવા કાચા મકાનમાં રોકાય એ જ સાચો અનુભવ છે. ત્યાં એસીની ઠંડક નઈ હોય પણ લીમડાની છાયા અને ત્યાંની શીતળતા હશે. વાઈફાઈ નહીં પકડાય પણ જંગલ સાથેનું આપણું કનેક્શન એક એકદમ સ્ટ્રોંગ થઈ જાશે. અને આપણને જે રિસોર્ટમાં એસીવાળા રૂમને એ બધું મળે છે. એ એટલી બધી સુવિધા ના મળે. પણ ફાર્મમાં આપને જમવાનું અને વાતાવરણ એકદમ નેચરલ મળે છે.
હા ચોક્કસ પ્રકૃતિને સાચવીએ. અને તન્યાભાઈ ભાઈ સાચવજો. આપડે મળીએ. ને આપડે બધે જાશું ફરવા એક સાથે.
ઓકે કાંઈ વાંધો નહી પાક્કું ભાઈ.
અને ગામડામાં ગામમાં રેવાનું છે.
હા
મલીએ ભાઈ.
ઓકે ચાલો ભાઈ મળીએ.